હા, શું કરો છો?
બસ મજામાં, બેઠી છું.
બસ બસ તબિયત પાણી તો થોડું ઠીક-ઠીક એમ.
એવું!
હા.
અમારે અહીયાં જુવોને અમારે આ બા છે ને
હા.
નો આમ અચાનક જ આંખમાંથી આમ મોતિયો ઉતારાવાનો થયો.
અચ્છા હા હા.
પૈસાનો આમ મેળ જ પડતો નતો આ તો થોડા બચાયેલા હતા ને ફિક્સ કરાયેલા હતા તો સારી રીતે આમ ઓપ રેશન થઈ ગયું અને બધું સારું પણ થઈ ગયું એમને.
બાને કેવું છે સારું છે ને હવે?
બરાબર છે.
હા તો એ બચ બચત કરવી એ બઉ મતલબ પેલું ફાયદો છે હવે જેમ કે તમે બચત કરી તો ઈમરજન્સી ફંડમાં કામ લાગ્યું એમ.
હા આમ તો આમ સારું થયું કે પૈસાની બચત હતી. અમારે તો આમ મુશ્કેલી ના સમયે કોઈ પણ પાસે આમ માંગવા ના જવું પડ્યું અને થઈ ગયું કામ.
હા એ તો છે અને માંગવા જઈએ એ ટાઈમે લોકો આપે ના આપે ઘણા બધા પ્રશ્નો બની શકતા હોય.
હા અને ઘરે ઘરે પાછું ફરવું પડે એ તો અલગ હા અને કેમકે જો પૈસા તો છે ને આપણા જીવનની આમ મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે. હા પૈસા કમાવવા જેટલું જ મહત્વપૂર્ણ કામ છે ને એટલું જ આમ મહત્વનું તેને યોગ્ય રીતે બચાવવું છે. હા અને પૈસાની બચત આપણને આમ ભવિષ્યની જરૂરિયાતો અને અચાનક આવતી આમ મુશ્કેલીઓનો છે ને સામનો કરવામાં આમ ઘણી મદદરૂપ બને છે.
હા જો તમે નોકરી કરતા હોઈએ ને તો તમારે બધા કામ માટે અલગ બચત હોવી જોઈએ. જે જોકે ઈમરજન્સી પણ થઈ ગયો તમે હવે ઘરના એક્સપેન્સ માટે બચત મતલબ અલગથી રાખો. પછી જેમ કે શોપિંગ માટે અલગ એ લોકો હવે ઇન્વેસ્ટ પણ ઘણું કરે. એસ આઈ પી, મ્યુચ્યુઅલ ફંડ તો એ બધું તમે કર તા હોય તો મની મેનેજમેન્ટ તમારું હોવું જોઈએ.
હા. અને બચત કરવાથી તો આમ કેવા ટેવા આમ આપણે આમ નાનપણથી પાડીયેને નાની ઉમરથી એટલું સારું અમે જયારે આમ નાના એવા હતા ને તો ત્યારે મારા પપ્પા એ આમ એક ગુલ્લક લાઈ દીધો હતો.
હા હા.
હા એમાં જયારે પણ કોઈ પણ આમ પૈસા આપે ને તો એમાં મૂકી દેવાના. જયારે આમ કોઈ તહેવાર કે એ આવેને ત્યારે પોતાના ઉપર ખર્ચ કરવાના.
હા એ બી છે મારે પણ એવું હતું નાનપણમાં તો આપડે કેવું કે સ્કૂલ જતા હોય એટલે મમ્મી પાંચ કે દસ રૂપિયા આપે.
હા.
તો એ ટાઈમે મતલબ કઈ વસ્તુ લાવી હોય એ ટાઈમે પેલું ખબર સ્પિનર આયુ તું?
હા, હા, હા.
સો વાળું તો, એના માટે મતલબ એક એક ધાર્યું મતલબ બચત કરી હતી મેં. દસ-પંદર દિવસ. ત્યારે ભેગા કરીને મતલબ લાવ્યું હતું. મતલબ કે, બચત આમ કરીને તમે કરી શકતા હોય ને?
હા.
હું, સારું કહેવાય એમ.
હા, અને આમ બચત કરીને તમે તમારી આમ ખુશી પણ આમ મેળવી શકો છો.
હા. એ તો છે, અને એક તો જોઓ ઈમરજન્સી ફંડ હોય તો તમારે બી કામમાં આવે, કા તો તમારા ઘરના કોઈ બી સદસ્ય ને કંઈ તકલીફ આવી. તો તમે બેજીજક પણે વાપરી શકો કે, ભાઈ, છે મારી જોડે અત્યારે પણ.
હા, અને હાલ પણ અમારે કેવું કે, હાલ એ નાનપણની આદત. છે ને, ગણી આમ ફાયદારૂપ બને છે, અને એના લીધે તમે ઘણા બધા પૈસા પણ બચાવી શકું છું.
હા, એજ છે. અત્યાર કેવું કે, લોકો ઈએમઆઈ ભરીને વસ્તુ લાવે. મતલબ, દસ ટકા કે વીસ ટકા, જે પેલું શું કેવાય? એ આપે, ઇન્ટરેસ્ટ આપે એના કરતા. હવે, તમે બચત કરેલી હોય, તો તમે કેશ થી વસ્તુ. લો તો તમને ફાયદો બી થાય, એ ઇન્ટરેસ્ટ ના ભરવું પડે.
હા.
અને ખાસા બધા બીજા બી ફાયદા તો તમે એક સાથે પૈસા આપતા હો, એટલે દુકાન વાળો થોડું ડિસ્કાઉન્ટ બી કરે કે, ભાઈ, ઉધાર તો રાખવો ને!
હા. અને એમ કેવું કે, હંમેશા આપણે આમ પોતાની આવક મુજબ ખર્ચવો કરવો જોઈએ.
હા, એ છે. અત્યારે સિટી માં જોવા જઈએ આપડે. તો કેવું કે, મતલબ કોઈ બી ઓનલાઈન શોપિંગ કરી દે, બચત નામની તો વસ્તુ જ નહી.
હા. અને અમુક વાર તો કેવું કે, લોકોને આમ પોતાની આવક કરતા તો જે જાવક હોય ને. એનો ખર્ચ વધારે થઇ જાય છે.
પછી લોન લઈ, અને બધું ખાસા બધા, ટન પેલું કરવું પડે.
અને શહેરીકરણના કારણે તો, આમ મોંઘવારી પણ એટલી બધી આમ વધી ગઈ છે.
હા, મોંઘવારી બી એટલી, પગાર ધોરણ બી એટલું નહીં કે, મતલબ પૂરું. ઉપડી શકીએ બહાર ના, મતલબ સિટીના ખર્ચા.
હા, એટલે કેવું કે, આમ તમે જો તમારી આમ જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરો ને તો એ ઘણું સારું રે.
એ ઘણું સારું રહે, પણ અત્યાર કેવો જમાનો થઈ ગયો કે, દેખા દેખી વાળો. કે, ભાઈ, આને લાવું તો હું પણ લાવીશ, બચત હોય કે ના હોય.
હા, એ તો ખાસ થઈ ગયું આજકાલ.
હા.
એટલે બને એટલા, તમે આમ બિનજરૂરી જે ખર્ચ હોય, એ તમારે આમ ટાળવો જોઈએ. ઘણા બધાને આમ કે નકામી વસ્તુ હોય, જેમને કંઈ કામ જ ના લાગવાની હોય. પણ આવી રીતે આમ દેખાદેખી માં વસ્તુઓ લેશે, અને પછી પૈસા પૈસા બગાડે છે, પાછી એ વસ્તુ તો ખાલી ખૂણામાં
પડી જે રહે. એના કરતા, તમે કંઈ જરૂરી વસ્તુ લાવો કે બચત કરો. એજ એજ મતલબ તમને મોળા વેલા કામમાં જ આવશે તમારા.
હા. અને પોતાની આવકમાંથી તમે જો દર મહિને પણ થોડા થોડા પૈસા આમ બચાવો ને એ પણ આમ સારી આદત છે.
હા, એ એ મતલબ તમને થોડા ટાઈમ માટે એવું લાગે કે કશું નહી કશું નહી પણ પછી ભેગા થાય ને એક ટાઈમ પછી તેવું લાગે કે ના ના સારી રકમ ભેગી થઈ એમ.
હા કેમકે જો તમે પૈસા આવે ને બધું આમ ખર્ચ કરી દો તો ત્યાં આમ મુશ્કેલી ના સમય તમારા માટે આમ રહ્યું જ ના હોય.
હા એજ ને કેમકે હવે જે દવા ખાનું છે કઈ તો આવાનુ નથી કઈ.
હા.
તો એના માટે તો તમારે રાખવું જ પડે એક બચત.
હા અને આજના સમયમાં તો આપડે કેવું છે કે બેંક લઈ લો, પોસ્ટ ઓફિસ લઈ લો અને ઘણી બધી આમ એલ આઈ સી માં પણ ઘણી બધી આમ બચત યોજનાઓ
હોય છે અને તમને સારું ઇન્ટરેસ્ટ બી આપે પાછી.
હા એટલે આમ સુરક્ષિત રીતે આપણે આમ બચત પણ કરી શકીએ છીએ.
હા એમાં બી એ હમણાં ખબર પેલું મતલબ સહારા કરીને આવી તુ પલ્સ.
ના ના મને ખબર નથી, આઈડિયા નથી.
હા તો એ કેવું હતું આવું જ હતું એલ આઈ સી અને જે સ્કીમ હોય ને કે ભઈ તમે અમાર બેંકમાં પૈસા મૂકો અમારી સ્કીમમાં.
હા.
આટલું તમને ઇન્ટરેસ્ટ આપીશું, તો એમાં બી ઘણા લોકો ની બચત ડૂબાઈ ગઈ હતી.
ઓહો હો હો, હા અમુક વાર તો અમુક એવી કંપનીઓ હોય છે ને કે બચત ના નામે ફ્રોડ પણ કરીને જતી રહેતી હોય છે. હા તો તમે કેવું કે આમ સેફ અને જે હોય ને યોગ્ય ત્યાં અગાડી ઇન્વેસ્ટમેન્ટ કરો ન તમારા પૈસાનું તો એ સારું રે.
હા, એજ એજ. મોસ્ટ ઓફલી તમે બેંક કા તો એફડીમાં જ કરાય. કેમકે બેંક એટલું મો મો ટું હોય મોટી હોય એટલે ઉ ઉઠ ઉઠી જવાના ચાન્સીસ પણ ના હોય.
હા, અને પૈસાની બચત થી તો કેવું કે ભવિષ્ યમાં શિક્ષણ છે, આરોગ્ય છે, ઘર અથવા અન અમ્મ અન્ય જરૂરી કામો માટે પણ આમ આર્થિક મુશ્કેલી હોય એનો સામનો
કરી શકાય હા. કેમકે શિક્ષણમાં બી હવે તો મતલબ તમારે સારી કોલેજ ના સોરી સારી કોલેજ હોય સારી સ્કૂલ હોય. તમારે સારી ટુશન અપાવું પડે.
એમાય પાછું ઘણી આમ ફીઝ માંગ
ફીઝ હોય છે.
હા, એટલે ભરવા માટે આમ ઘણુ સારું રે, કોઈ તકલીફ ના પડે. અને હા, અને બચત તો પાછું બી તેને આમ આત્મનિર્ભર પણ બનાવે છે અને જીવનમાં આર્થિક સુરક્ષા પણ આમ પૂરી પાડ તી હોય છે. હા અને માત્ર બચત કરવી જ આમ પૂરતી નથી હોતી. બચત સાથે આમ સમજદારી પૂર્વક રોકાણ કરવું અને પૈસા નુ આમ યોગ્ય ઉપયોગ કરવો એ પણ આમ જરૂરી બાબત છે હા.
ચચરાવો મા બી ડિસિપ્લિન મેઇન તો ફોલો થાય છે. કે તમે હવે એક મહિનો કરો એક મહિનો ના કરો. પછી પાછો કરો તો એ ડિસિપ્લિન ફોલો કરો ને તમે. દા તો ફાયદો ફાયદાકારક છે એમ.
હા અને આવક ને ખર્ચનું આમ આયોજન કરવાથી પણ આમ નાણાકીય સારો વિકાસ થાય છે. આજ હાલમાં તો બધા સ્ટોપ પર વધારે આમ ઇનવશ મેન્ટ કરતાં થઈ ગયા છે અને મેન લોકો અમુકવાર થાય છે. અમુકવાર નુકસાન પણ એ લોકોને ઝીલવું પડતું હોય છે. હા અને પેલું કેતા નહિ બુંદ બુંદ થી. સાગર ભરાય હા તો તે. રીતે તેમ આમ થોડી થોડી બચત કરો ને તો એક મોટી મૂડી બનાવી શકાય છે અને એનાથી તમારી જે. ઈચ્છા છે એ પણ તમે આમ પૂરી
કરી શકો છો હા. પણ અત્ય અત્યારના મતલબ જે અત્યાર તો કેવું થઈ ગયું કે મતલબ પૈસા આયા મતલબ સેલેરી આવી કે કશું ભી આવ્યું તો એમને ખબર જ ના હોય કે ક્યાં વપરાય ગયા હિસાબ તો મારતા જ નથી લોકો
હા. અને કેવું કે આમ એક વિદ્યાર્થી છે હવે એને દર મહિને થાઉઝન્ડ રૂપીઝ પોકેટ મની મલે છે. તો તેમાંથી એ બસો રૂપિયા પણ બચાવે ને તો દર વર્ષે ચોવીસો રૂપિયા આમ બચાવી શકે શકે છે અને એના માટે સારું છે એમ ભવિષ્યમાં ક્યાંય જરૂર પડી શકે
હા એ જે ચોવીસું ચોવીસું કરીને દસ વર બી મતલબ એડો કરે તો
ઘણા બધા પૈસા ભેગા થઈ જાય હા. વાંધો નઈ. સારું સારું હા હા.